હલો. કેમ છો?
એકદમ મજામાં. બોલો શું કરવા ફોન કર્યો તમે શું?
બસ કઈની જોવુંને આપડો મીસ વઘારે પડતી માટે કયરો.
હા હા, તમે કેવ તે પ્રમાણે હમણાં જુઓને હાલમાં કેટલી ગરમી વધ રહી છે, તેથી કારણે તાપમાન ખુબ ઓછું જઈ રહ્યું છે, પણ હાલમાં જોને વરસાદ બિલકુલ આવતો નથી જેથી કરીને ખેતીમાં બી ઘણુ બધુ નુકસાન થઈ રહી છે, એટલે બધા ખેડૂતો ઘણા બધા પરેશાન છે, જેથી કરીને હાલમાં જો વરસાદ ન આવે તો તેના કારણે આપણને ઘણી બધી સમસ્યાઓ પણ નડી શકે છે, જેથી કરીને તાપ છે, પછી એવી બધી ઘણી બધી વરસાદને કારણે તરુઓમાં પણ ઘણો બધો નુકસાન થઈ રહ્યો છે, જેથી કરીને અવાજ આવે જેથી કરીને ઘણી બધી સમસ્ હોય છે, આપણે ચર્ચા કરતા રહેવું પડે છે, કારણ કે વરસાદ નથી આવતો કુવા હવામાનને નદીઓ પછી તળાવોમાં તળાવોમાં બિલકુલ પાણી ઓછું થઈ ગયું છે જેથી કરીને વરસાદ જો આવે તો ખુબ જ સારું કેહેવાય તેના કારણે બધાને પાણીઓ મળી રેહશે જેથી કર આવે ને એથી કરીને પણ હાલના જો પ્રોબ્લેમો ઓછી થઈ જાય વરસાદને કારણે જો તેથી કરીને વધ વધુ પડતા ટાપુથી પણ કેટલા બધાને તાવો આવી રહ્યા છે, એવી ઘણી બધી બીમારીઓ વધુ પડતા તાપોને કારણે નડી રહી છે, જેથી કરીને આપણને દવાખાને જવું પડે છે અને ની પરથી નાની મોટી તકલીફો આવી શકે છે, જેથી કરીને આપણા જો વરસાદ આવે તો તેના કારણે પાણીઓ પડી જાય તરુઓને ખુબ મદદ મળે અને ખેડૂતોને પણ ખુબ સારું કેહેવાય જેથી કરી તેઓ ખેતી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે, જેથી કરીને ખુબ સારી વરસાદના કારણે હણા હાલમાં મોસમી ઘણો સારો થઈ જાય અને જો વરસાદ વધુ પડતો આવે તળાવો ભરાઈ જાય નદીઓ ભરાઈ જાય અને કુવાઓમાં જો વધુ જોડો હોય તો ખેતી એકદમ સારી રીતે તે થઈ શકે છે જેથી કરીને ખેડૂતોને કશું પણ પ્રોબ્લેમ આવી શકે નહી
હ એક તોરી વાત તો કી હિસાબે આપણે જાણીએ છે તે મુજબ થોડો મોડો થવાથી લોકોને ખેડૂતોને કેલી ઘણી બધી મુશ્કેલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ પાક કેટલાક લોકો લેવાના સમયે વરસાદ આવવાના સમય આટલી બી ગરમી હોવાના કારણે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી હાલાકીનો સામનો કરવો પડે છે, કેમ આ સમયમાં લોકો ખેડૂતો ભાત ડાંગર ની વાવેતર કરી રહ્યા કરી ચૂકે છે અત્યારના સમયમાં આટલી બધી ગરમી છે કે વરસાદના હો કારણે લોકો ડંકર ખેડૂતો પોનો યોગ્ય સમય એનો પાક લઈ શક્યા નહીં તેથી એ લોકોને ઘર વખરીને કોણ બધું નુકસાન થયું એ લોકોને આવકમાં પણ ઘણું બધો ફેર પડ્યો એ બાબતે તમારે. શું ચર્ચા વિચારણા કરવી છે?
હું તમારી વાત એકદમ સાચી છે, કે વિભક્તિની કુદરતી આપત્તિઓના કારણે કેટલી બધી તકલીફો આવી રહી છે, જેમ કે મણા વાવાઝોડું ઘણું બધું આવ્યું છે, જેથી કરી ને ઘણા બધા ના ધરો જે ઝાડુ આજુબાજુ હતા તેઓ ફૂટી ગયા છે. જેથી કરીને તેમના ઘરોને કેટલું નુકસાન થયું છે, અને ઘણા બધા લોકો તો ઘર વગરના રહી ગયા છે, જેથી કરીને એવા બધા તકલીફોના સમયે જો સરકાર આગળ આવે અને તેમને મુહાવ જો આપે તો ખુબ જ સારું કહેવાય જેથી કરીને તેઓ ઘર બનાવી શકે અને પાછા તેઓ ઘરમાં રહી શકે. હમણાં જો અચાનક વરસાદ આવી જાય તો તે લોકો રહેવા માટે પણ જગ્યા નથી કારણ કે તેમનું ઘર તૂટી ગયું જેથી કરીને સરકારે ખુબ જ જલ્દીથી આવ બધી સમસ્યાઓ અંગે કઈને કઈ કાર્ય વિચાર કર્યા કરવી પડે છે તેથી કરીને તેઓ બધા મિત્રો સાથે મળીને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરે તો તેના માટે ખુબ સારું કેહેવાય નહી તેમને ઘણી બધી નાની મોટી અડચણો આવી શકે વરસાદના કારણે તેમના ધરો પાણી ભરાઈ જાય અને ઘણા બધા ચીજ વસ્તુઓ ફર્નિચરોથી માંડીને ઉપરણો માથીને ઘણું બધું જગ્યા પાણી નાખી જાય તો તેઓ ના ઉપકરણો ખરાબ થઈ શકે છે તેમને ઘણો બધો નુકસાની નો સામનો કરવો પડે છે, જેથી કરીને તેમની આર્થિક સ્થિતિ ગંભીર બની જાય છે, અને તેને સાચવા માટે જો આવો સરકારો નિર્ણયો લે છે કે પણ તેમના માટે નવા ઘરો જલ્દી બનાવી આપીશું તો તેમના માટે ખુબ જ સારું ગણવામાં આવી શકે છે. તેથી કરીને સરકાર જો જલ્દી આગળ પૂરતા પગલા ભરે તો તેમના માટે ખુબ જ સારું ગણાશે કારણ કે જો વધુ પટો વરસાદ ખેતી માટે ઉપયોગી છે એટલો ઘર માટે ઉપયોગી નથી કારણ કે જો તેમના કારણે વધુ વરસાદો પવનો આવે તો પથરાઓ પણ તોડી જાય છે, અને વધુ પડતો વરસાદ પાકના માટે પણ નુકસાનકારક છે. પટો પાકમાં જો વધુ વરસાદ પડી જાય તો તો ફસણને ખુબ નુકસાન કરી શકે અને જેથી કરીને તે નષ્ટ થઈ જાય છે, ખેડૂતોના માટે ફસળ એ ખુબ જ ઉપયોગી છે, તેને વેચી તેઓ પોતાનું ઘર બાર ચલાવે છે, અને તેને વેચીને તેઓ આગળના કિંમ રમત ના જે ઓજારો છે, અને બિયારણો છે, તે તેનો ઉપયોગ કરીને પાસુ ખેતરમાં તેનું ઉપયોગ કરે છે તેથી કરીને જો તેમના પાસે પૈસા ન હોય તો તેઓ આવું બધું ઉપકરણ ખરીદી નહી શકે તે ઘણા બધા પાછળ થઈ જાય છે ખેતીમાં તેથી કરીને આપણે પણને એટલી જ મદદ કરી કરવી જોઈએ કે જેથી કરીને તેઓ પગભર બની શકે છે તમારું શું કેવું છે.
હા તમારી વાત એકદમ બરાબર છે આપડણે જાણીએ છેએ તેજ વધારે આવતા વરસાદના કારણે મીન પાક નું વધારે શક્ય બને છે તેથી ઘણા ખેડૂતો પોતાનું આવક પોતાનું ઘર ખર્ચ પોતાની ખેતી પર જ આવક આધાર રાખતા હોય છે અને આ આધાર જ એના માટે નો હોય તો એ લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપડણે જોઈએ તે મુજબ ખેડૂત તો આ એ લોકોને આ પાક નિષ્ફળ જાય તો એ લોકોને ઘણી બધી મુશ્કેલીનો હાલાકીનો સામનો કરવો પડે છે એને રહેવાની તકલીફ એને એના બાળકોને વાની તકલીફ અને ઘરમાં જમવાની તકલી ઘણી બધી ઘણા બધા પ્રકારની તકલીફ આપણને જોવા મળે છે જો મળે છે.
આપડે જાણીએ સરકાર દ્વારા તમે કહ્યું તે મુજબ આપડે સરકાર દ્વારા આપણે રજૂઆત કરવી જોઈએ કે આપણે એમને ઘર વખરી માટે થોડા થોડી સહાય કરાવે રહેવા માટે રહેઠાણ ની સહાય કરાવે જમવા માટે અનાજની સહાય કેમ બધી ઘણી ગણી બધી સહાય કરવી જોઈએ આપણે પણ આપણા તરફથી જે પણ સહાય થાય નાની મોટી સહય આપણે કરાવવી જોઈએ અને એ લોકો કોને હ મુશ્કેલીમાંથી બહાર લાવવાનો આપડણે રસ્તો શોધવો જોઈએ એ બાબતે તમારે શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે કે આપણે તેમને ખુબ મદદ કરવી જોઈએ અને કાગળ પડતા ઘણા મોટા લોકો એ પણ તેમના રહેઠાણને અંગે ઘણી બધી એવી થી રાખવી જોઈએ કે તેમના આજુબાજુ જેમના વાડીઓ હોય અને જડવાઓ આજુબાજુ તેમના ઘર પાસે વધી ગયા હોય તો તેમને કાપી નાખવુ જોઈએ જેથી જો વધુ પડતો વરસાદને કારણે વધુ પવન આવે છે જેથી કરીને તેમના જો ઝાડવાવો તૂટી જાય તો તેમના રહેઢાણને ઘણું બધું નુકસાન કરી શકે છે અને જે ઝાડવાઓ પાક પર પડી જાય અને પાકને પણ નુકસાન કરી શકે જેથી કરીને આપણે એવી બધી સમસ્યાઓ અંગે કાર્યરત એવું રહેવું જોઈએ ઘણી બધી એવી નાની મોટી સમસ્યાઓ છે જેમાં આપણે તેમનો ખુબ ઉપયોગ કરીને તેમના ખાસ કરીને મદદરૂપ થવું જોઈએ અને જો આપણે એવું કરી શકીએ તો આપણે ખુબ જ સારું કેહેવાય અને જો સરકાર જેમના માટે આવી ગમે તે યોજનાઓ બનાવે સરકાર તેમના પાક નિષ્ફળતા માટે ઘણી બધી એવી યોજનાઓ આવી રહી છે જેમાં ફોર્મ ભરીને આપણે પાક નિષ્ફળતા નું પ્રમાણ આપી આપણે તેમાંથી પૈસા પણ મેળવી શકીએ છીએ જેમ કે હમણા હાલમાં જ જોઈ લાવને તમે કેરીને કારણ કેટલું બધી નુ નુકસાાન સામનો કરવો પડ્યો હતો કારણ કે એટલી બધો પવનો આવ્યા હતા તેથી કરીને હમણાં કેટલી કેરીઓ નિષ્ફળ ગઈ છે અડધી જો કેરી તો પડી પડી ગઈ છે. અને જે મોગરાઓમાં નાની નાની કેરીઓ હતી, તે વધુ પડતા પવનોને કારણે ઉપરથી નષ્ટ થઈ ગઈ હતી અને જે કેરી બચી ગઈ હતી તે વધુ વાવાઝોડાઓના કારણે નીચે પડી જવાથી આપણે તેમને માર્કેટમાં સસ્તા ભાવે આપી દેવી પડી હતી જેથી કરીને ખેડૂતોને કેરીમાં ઘણું બધું પાકમાં નિષ્ફળતા જોવા મળી હતી જેથી કરીને તેઓ ઘણા બધા પાછળ પડ્યા તેથી કરીને માર્કેટમાં પણ કેરી નો ભાવ ઓછો હતો અને માર્કેટમાં ઓછો ભાવ હોય તો આપણને પણ ઓછો મળે જય્યારે હમણા હાલમાં માર્કેટમાં ભાવ જોઓ ને તમે કેટલો વધારે રહ્યો છે પણ હમણાં હાલના ખેડૂતો પાસે કરી જ નથી તેથી કરીને આપણે જો ત્યારે તેમની મદદ કરવી હોય તો આપણે તેમના માટે સહાય માટે ઘણું આગળ આવવું જોઈએ. ઘણા બધા લોકો આગળ આવી પણ એવું નથી કે કોઈ નથી આવતું પરંતુ આપણે બધા મળીને તેમની જો મદદ કરી હો તો, આપણે ખેતી લાયક કાર્ય બહુ ઘણી રીતે સારી રીતે કરી શકે છે. જેથી કરીને ખેડૂતોને ઘણી બધી મદદ મળી રહે છ અને તેમના માટે ખુબ જ સારું કરવામાં આવે છે. પરંતુ હમણાં હાલના કેટલા લોકો એ આગળ આવતા નથી કારણ કે તેઓ પોતાના વિચારે છે. એવું આપણે કરવું જોઈએ ને આપણે બધા ખેડૂતો નું ભી વિચારવ જોઈએ કેમ કે તેઓ આપડા ખાવા માટે પાકો ઉત્પન્ન કરે છે જો તેઓ એવું ના કરશે તો હમં તમે જોયું હશે શાકભાજી નો ભાવ ખૂબ જ આસમાન છું રહ્યો છે. જેથી કરીને આપણે તેમની મદદ કરવી જોઈએ. તમારું શું કેવું છે?
હા તમારી વાત એકદમ બરાબર છે. આ વધારા વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોનો ભાગ ઘણો બધો નિષ્ફળ ગયો છે. તો આપણેે જોઈ મને કેરી ના પાકમાં તમે કહો એ મુજબ ઘણું બધું નુકસાન થયું છે એ ખેડૂતો ને જેમ પાક હિસાબે યોગ્ય ભાવ મળવા જો યોગ્ય ભાવ મળતા નથી અને તે ભાવ મલતા છે તે ખેડૂતોને પોષતા નથી તે માટે એ લોકોને ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોતાની ઘરવખરી ખરીદવા માટે જેટલા ભાવમાં એ લોકો ખરીદવા માંગે છે. તેટલા ભાવમાં એ લોકો? ને મળતું નથી એના કરતા વધુ ડબલ ભાવે મળે છે. અને જયારે ખેડૂત પોતાનો શાકભાજી અથવા કોઈ પણ તેને ઓછા કિંમતમાં એ લોકો વેપારી લોકો બીજા જગ્યાએ વધારે કિંમત મળે છે. એવા વેપારીઓ માટે આપડે ચકાસીને રજૂઆત કરી વેપારીઓને સજાને પાત્ર સજા મળવું જોઈએ. એ માટે રજૂઆત કરવી જોઈએ. આપણે જાણીએ છીએ એ મુજબ આ લોકોનો પાક નિષ્ફળ થાય એ માટે સરકાર સરકારશ્રીને આપડે પણ ઘણી યોજના યોજનાઓ એમ બહાર પાડવા માટે ર જૂવાત કરવી જોઈએ કે કારણ કે એ લોકોના પાક ને નિષ્ફળ જાય તે લોકો ઘણા બધા ખેડૂતોને પોતાનું કે નિર્ભર હોય છે તે માટે પાક જ નિષ્ફળ જાય તો ખેડૂત ઘર વખરી કેમક લાવી શકે? તે માટે નાની મોટી સહાયની રજૂઆત કરવી જોઈએ. તમે કહયુ એ મુજબ ઘણા લોકો પોતાનો વિચારતા હોય છે. ખેડૂતોને કોઈ વિચારતું નથી. એ માટે લોકો ખેડૂતોની કોઈ પણ સહાય કરવી કરતા નથી. એવું આપડે કરવું જોઈએ નહી અને ખેડૂતોને પણ સહાય આપડે કરાવવી જોઈએ. કેમ કે ખેડૂતો જો પાક ઉગાડશે નહી તો આપણને જમાનામાં હાલાકી પડી શકે અનાજન ઉત્પાદન કરી શકશે નહી તો આપને અનાજ મળશે નહીં અને આપને પણ કોઈક વાર ભૂખમારાનો પણ સામનો કરી કરવી કરવો પડી શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. તમે કીધો તે પ્રમાણે આપણે તેમને ખુદ મદદ કરવી જોઈએ કારણ કે જો તેઓ શાકભાજી ન વાવશે તો આપણને મળશે કેવી રીતે અને તે આપણને ન મળશે તો, આપણે તેનો ઉપયોગ કરી શક શુ જેથી કરીને આપણને ખુબ સારી પ્રક્રિયા નું સામનો કરવો પડશે અને લોકોને તેમને માટે ખુબ આગળ આવવું જોઈએ કેમ કે જોઓને તમે હમણાં હાલમાં જો વધુ પડતા વરસાદને કારણે શાકભાજી બગડી ગઈ છે જેથી કરીને હમણા હાલના ટામેટા થી માંડીને ઈ છે કે ગમે તેનો ભાવ આસમાન છૂ રહ્યો છે એવું ના થાય તે માટે તેમને માટે પ્રોત્સાહન આપવું જોઈએ નવા નવા બિયારણો સસ્તા કરવા જોઈએ અને તેમના માટે ઘણી બધી દવાઓનો ઉછેર કરી તેમને સારી રીતે ઉછેરાાય તે માટે આપણે તેનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ હમણાં કેટલાક નવા ઉપકરણો આવ્યા છે તે હમણાંના જૂના ખેડૂતો જાણતા નથી. જેથી કરીને આપણે તેને પ્રોત્સાહન આપી તેમને સમજાવવું જોઈએ કે આ નવા ઉપકરણોથી આપણે એ નવું કાર્ય કરી શકે અને સરળતા રહી આપણને જેથી કરીને આપડે તેમનો ઉપયોગ કરીએ. તો આપણને ખેતીમાં ખૂબ સહાયતા મળી શકે છે પણ હમણાં જૂના છે ના દાદા છે આપણા કે પપ્પા છે તે એટલું બધું જાણતા નથી નવી ટેકનોલોજી વિશે જેથી કરીને આપણે તેને સમજાવવુ જોઈએ કે નવી ટેકનોલોજી ના બિયારણો આપણને ખૂબ ઉપયોગી છે જેથી કરીને શાકભાજી ખુબ જ જલ્દી આવી જાય છે અને તેમને ખુબ જ તકલીફો નથી પડ આવી રીતે જો આપણે ખેતી કરીએ છીએ તો આપણને એનો ખુબ ફાયદો થઈ શકે છે અને આપણને જો નવી ટેકનોલોજીને બિયારનો થી જલ્દી ફાયદો થશે તો આપણે જલ્દી જલ્દી તે વેચી શકશું અને આપણને ઘણો બધ ઇનકમ ભી આવી શકે છે તેથી કરીને આપણે હર બાર એકદમ સારી રીતે ચાલી શકે છે, નવા બિયારણ ખૂબ જલ્દી ઉત્પાદનમાં આગળ હોય છે, જેથી કરીન આપને ફક્ત એક થી બે મહિનામાં તેમનાથી શાકભાજી મળી શકે છે, અને જો આપણે તેમને માર્કટ લઈ જઈએ તો જાતે જ આપણે તેમનો ભાવ ચૂકવી શકીએ છીએ, એથી કરીને આપ પણે આગળ વધતા રહેવું જોઈએ, ચાલો તો આપણે તેના વિષય પર વધુ આગળ વાત